માઇક ટેસ્ટિંગ ખલાપભાઈ
બોલ ટું
બોલની જાવા જ પડે બોલની
કેવું લાગલુ એમ કેવું બનાવેલુ એમ પોચું પોચું રહેેલું કે એમીક મસ્ત કટકી જેવી પલી પ તમારે તા ત આસું કરતા દે હું આ તપેલુંમા બનાવવાનું
તો તપેલી માજ બનાવલુ પહી ત માર મમ્મી એક ડીશ છે ને એવી મૂક એમ
હમ.
એ તપેલી વારુ બીટ બટાવલુ તને કાલે
તો હૂ મોટુ મસ્ત જાડુ જાડુ થય જાય મસ્ત ગત હારુ થેલુ કે ની હારુ થેલુ કેવું લાગે મસ લાગે હમ હમ
બોલ ની ત મા મ્મમી બનાવે એટલુ મસ્ત પણ હમ
બને
બોલતું ગેલી કે સાહેતને
હમ ગે ગેલી એને હા પાડવા હ એનું હપાળુ આપહે જ મને
એ મને તે ડીસે બી લેવાની આવટે એટલે મન લાગે તાન હાચુ ભાઈ નાદય કેહે ની લાગે
હ કેય ની એ દુઃખી ની કરવા માંગે એમ
પહી હુ જ ખાલી તા લેવા એટલું તોરે બ આપવાનું થાયારા બ
એ જાતા એ તો તો ક છે
જા હોલી કઈ પલન થાય ને ના હોને જણાાવનું કઈ જર ન બ
બોલ.
ફરવા જાય ટેટ બધાને ખબર આપડે બીલીમોરા જાહુ તણ જણા મને કેઈ એમ કેય ભાઈને કેજે સ્નેપ ની મોકલે એમ કે મને કેય એમ કેય ફોટો મુકવાનો ની એમ કેય ને ત પહી મારી બુમ જાહે રહેતા કે મને કે મે કીધુ જો હ હ બને
હ પ એકૃપ નથી પ લખિડ જના
બિલ્લી મારા હજી તો બાર છે શ્રાવણ વાર ની વાત કરીએ
હમ હમ ટ્રેનમાં હો ગાડી પર જ જનું હો તો જ ના રહે કે તેટ્યારે ધરિક ઘઉ થા થ બસડ તો કઈ થાય નહી
તે જો તનું
બમ
બને તો.
એ.
ખાટુ શ્યામ હ કેતાડા ગુંજા બજ એને બોલા લ જ તો સવલી ભી આવવાની ચવલી કે તો અહી કે ત મેલા આવ્યા કર સુરત થી એમ કે તો અને શું કે હા પેલું હુંજને બોલા રઈ છે પછ આપણે દર્શન ના પહાર દર્શ કરવા જણું છેમ તો મગ રાડી નને સતા બ ખરાબ મગ તો બો
હકે
ક ખૂબ જી લાગે બ હા ના
અને થઇ ગયું છે સીધ ચડી ગયું છે
પેલવા મકેલું કુકર માં.
કુકરમાં મરી ખ ફટાફાટ થાય ગની મણેને.
એ તો પ હ દસી એટલે જલ્દી થાય ભી નઈ જો બંધ.
બય તો.
હમ કઢી મળિલા પહી તું લવ લ બીજું કજુ કડકત.
બાજુમાંથી. અરે ભોલા વાર તો ક વાળ બારત. બારત ગેસ વા તો અહીયા આવે ગે રહેજે.
સાર વારી ભોલે અમારે. ઘર ભી ઘર પે હ આતા હ મતલબ.
બર.
સેજલ છે બ
સજલ ગાખી.
હમ.
હલ.
હ હમ.
હા.
બર ને મહિલા હતાવા અમને બી મમ્મને રબડ ને બી મળતા. પે તોમાં સિલિન્ડર બોલાય હવે એટલેમાં મમ્મ નામ એટલે નઈ મળે. બોલો.
પન
હમ તો
બલ્ટું અમે બી ભરેલું બને નીકળલું.
પછ તો સિલિન્ડર આપે ક ખબર પડી જાય હા બે સિલિન્ડર અમાય ગ તો. તે બી ખબર પડી જાય એમ.
બ બટ હત પાણી બાટલો લજનુંશે. પાણીન બાટલા ન બેલી આન તે-
કેટલા પૈસા લેજો. કેટલા પૈહા લઈ.
વહી રૂપિયા. ફાતે લાના વીહ રૂપિયા લઈ વીસ કે પંદર રૂપિયા.
એટલા હ વિસ રૂપિયા હમ પેલા અંકલ મેં કિયાવલી પણ હારા કઈક કર્યું જ ન.
તેને હું કરવા એમ ની તેને પહી મૂકી શના એટલે પેલા લેટી જાયહે ભરીને હારા મૂકી જાય ને પ હારા એક જ બાટલોશે ને એમાં.
હમ.
એટલે બે બાટલા થઈ જાય એટલે ત્રણ બાટલા ચાલ્યા કરાવવાના તમનેમ.
બે એક જ બાટલો માય ગેરે બેન હમ.
પર એ લ જાણા એટલે નને એક પર લ જ દખવાના પેડગની.
ચાલે.
એટલે બે દાડા એક એક એક બે રહી જાય ગ અગાડી.
હ તો નવા મગી જલ તો માગરે.
હ વાડી રેડી થોડ આપી જાય નવા મૂકી જાય ને બી એ લેટી જાય એમ. પહા આવે ત્યારે એ તોઈને મૂકી જાય ને બીજા લેટી જાય અવારનવાર બધું મી થયા કરે એમ.
હમ. આયતો
પમાંગેરે હમને છે ને મોહર ને પી બધા વિસ્તારી છે ને પેલું જી પન્ન
બધામાં વાતતા પેલો બી વિસલેરી જેવું લાગે.
પેનને આવે નહી હા લાગે એટલું બધું એ જો પી ને પહી તો પેલું પીવડ પાણી પીન પાણી પીન એવું થાય કરે બિસ્તરી
મા આટલે મારે આગલે બેહેનેત મામા તો આગલે બહેને ના ભરા પાવલે તે બહુ ભારે લાગતું.
ની ખબર. બહુ.
કોઈન તમને પલાને મસ્ત બલાને ખબર પડી ગેલી કે નઈ કે બધા બિસ્લરી પાણી પી એટલે ફિલ્ટર કરીને નહી આપે તો એટલે ફિલ્ટર જ આવતું. તોય ફીલતે કર છે ને બોરનું જ પાણી પીવું જોઈએ હોય સાચી વાત. તો ઓબીસન થોડુ ચાલુ કરતા થોડુ બોરનું.
હોય.
મને તારે તો તો અમે લોકો હારું પીતા હશે.
મા અમ્મી થોડી મા અમી ને મેં બિસલરી પીએ ને મા ભાઈ ને માપ પડે પેલું
તારે થોડું કયા નઈ હોય કોઈ પણ વાળા
કાલે પીટલો ટાગે લો અત્યારે ફરવા તા ને
હમ્મ ની ગમે તને.
હમ્મ.
ની ગમે.
ચાલે એમ. ચાલે પણ બોની પીવાય.
હમ્મ તરસ નિ ભાંગે એમ.
હમ્મ. ભલે ઠંડોને ત તો વાંધો ની આ આવેે એમ તો
હમ્મ ઠંડુ બીજા મસ્તમ પણ આટલું બધું આપડા ઠંડુ તો હમે મૂકે જ નહિ કો ખાલી બે દિવથી મુકતા હશે તમહો જલથી જ પહી
અ લખ્યા હલે અહિયા જ
પણ ચણા ભૈરા ગુંજકાલ બાફીલા તણકલા ગે ગુંજાટ પણ ની મલે ચાલ એ કંટ ના ચણા અમડે મસ્ત આવ્યો હોય હલો કંટ્રોલનોણા ચણા
પેલા તો બધા હડીને ના છોડ મળી ગયા. પેલા બા મારી ગયા પેલું ખાટાર વધારે પડી. ખાટાર જે ફ્લેરું
હમ રાસાયણિક બોલો કે બંધ
તને કેે માતા સા મુખર અને સારા
હમ્મ તમે મરી ગયા તેટલું બન થોડું થોડું પડવાનું દગલ બને થોડ હમ્મ દરા જરા કઈ મૂકવું જોએ કે ન હા કેટલા મસ્ત હોય બને હલો હલો હલો.